હેલો
હલો.
કેમ છો મિત્ર?
મજામાં બસ. તમે?
એકદમ મજામાં જ છું. તો આપણી બાજુ તમારા બાજુ ખેતી કરે કઈ કઈ પ્રકારની ખેતી કરે?
અમારા બાજુ ચોમાસામાં ઉનાળામાં બધી અલગ અલગ ખેતીઓ કરે સે.
જેમ કે અમારા બાજુ ત ખેતીમાં ન ગામડામાં બધા લોકો ખેતી જ કરીને જીવન જીવે. જેમ કે, અમુ કહતે ઘણા બધા પાક નાખી ખેતરમાં જેમ કે, હમના ઉનાળામાં તો રીંગણ, મચ્ચા, કાદા ગુવાર આવું બધું ખેતરમાં લોકો નાખ્યા જ કરે પાક. જેનાથી લોકોનું ઘર ચાલ્યા કરે અને લોકો એવું સારી રીતના જીવન જીવે. તો તમારા બાજુ કઈ કઈ પ્ર કારની ખેતી કરવામાં આવે મિત્ર?
અમારામાં જો મિત્ર સેને ચોમાસામાં ડાંગર રોપે. ચોમાસામાં તો મોસ્ટ ઓફલી એ જ હોય પણ ઉનાળામાં જેને પાણીની સગવડ હોય એ અલગ અલગ શાકભાજીઓ કરે જેમ કે રીંગણા, ટામેટા હ કાકડી, શક્કરિયા. જેમ તેમ જેમ લોકોની પરિસ્થિતિ હોય એ પ્રમાણે પાણીની સગવડ હોય એ પ્રમાણે લોકો ઉનાળામાં પણ ખેતી કરે સે.
તો અમાર બાજુ તો મિત્ર ખેતી કરવા માટે પાણીની સુવિધા નથી. તો લોકો ઉના વધારે તરની ખેતી ની કરહે. જે લોકોનું ઘર ને બધી ખેતી નદીના નજીક ક રોતે ત તળાવને નજીક હોય એ લોકો એ લોકોની ખેતી ચાલ્યા કરહે. કેમ કે હમણાં ના સમયમાં તો લોકો ખેતી કરતા વધારે મજૂરી જ કરવા જાય. તમારા બાજુ નાગલીને એવું બધું કરે કે ની મિત્ર?
અમારા બાજુ ચોમાસામાં નાગલી, કઠોળ એ બધું જ કરે મિત્ર. ખેડૂતો સવારે ઉઠીને કામે જ લાગીલ લ-લાગી રેય.
જેમ કે, અમારા બાજુ ત ખેતરમાં જવા માટે લોકો વહેલા સવારે ઉઠીને ખાવાનું બનાવે. ખાવાનું બનાવીને ચાય બાય બધી પીને પસી લોકો ખેતર માટે જાય. ખેતરમાં જાય એટલે પે તો બધું સાફ સફાઈ કલ લાખે. કચરોને એવું બધું ઉખેડ લાખેને એકદમ તેને દવા સાંટેને ખાતરને નાખે ને પછી જાઉં જ્યાં સુધી બંધાઈને એવું ની જાય તા હુધી લોકો સવારે વેલા ઉઠીને કામે લાગ્યા જ કરે.
અમારા બાજુ પણ મિત્ર સે ને મોસ્ટ ઓફબી ખેડ-ખેડૂતો સવારે વેલા ઉઠીને પોતાના ખેતરમાં જાય તો આખો દિવસ વળે તડકો લાગતો હોય તો બી તાંજ રઈને અને પોતાના ખેતરમાં જે પાક પાકવાનું હોય એમાં જ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે અને ખૂબ મહેનત કરીને પોતાનો જે પાક સારો થાય અને એને સારી રીતે ના બનાવે એવી એ લોકો મહેનત કરે અને પોતાનું જીવન ગુજારે.
તો મિત્રો તમારે બાજુ ખેતી કરે તેમાં કયાં કયાં ખાતરનો ઉપયોગ કરેને કેવી રીતના બધું સારી રીતના વધારે પાક મળે તેના માટે શું શું કરે?
અ મિત્ર હવે તો અમારા બાજુ ગામડામાં સાણનુ ખાતર લાખે. તો તેમ તો સારું મળે પણ હમણાં જે રાસાયણિક ખાતરો આવે સે એ પણ વધારે હમણાં તો ઉપયોગ કરવા લાગ્યા છે ખેડૂતો અને એમાંથી વધુ પાક મળે અને એ લોકને વધારે ફાયદો થાય એવું એ લોકો ઈચ્છીને વધારે ખાતર લાખીને પોતાની જમીન એમના થોડી વધ-બગડતી જાય એવું કરીયા-કરી રહ્યા સે. જેમ એમને રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરીને જમીન અ નુકસાન પહોંચાડે છે. એમને સાણીઓ ખાતર લાખીને પો જમીનમાં પાકને ફળદ્રુપ કરવા માટે નાખવા જોઈએ. જેથી શાકભાજી પણ સારી રેય અને બિન-રાસાયણિક વાળી રેય. તો કોઈ પણ રો પ્રકારના રોગ ની થાય. તમારા બાજુ કેવું
મારા બાજુ તે જેમ કે, હમનાં બધા લોકો મરચાની ખેતી બહુ કરે. તેમાં એ લોકોને એક જમીન હારી સારી રેવા જે, એની પાણીની સગવડ રેવા જે, પછી ડ્રીપ ને એવું ગોઠવીને પછ ખેતી કરે તો મરચા પેલા તો ચોમાસામાં લાખવા પડે મરચા ને પસી ત્રણ ચાર મહિના થાય તાં સુધી રાહ જવા પડે તાં સુધી એમને ખાતર લાખવાનું ને બધી દવાનું છંટકાવ કરવાનો. એવીતના બોજ ખચ્ચો થાય. પસી બે ત્રણ મહિના પછી લોકો મચ્ચા મચ્ચા બંધાય એટલે બધા તોડીવા તોડીને પસી એને વેચવા જાય. જો ભાવ સારો મળે તો સારું ની તો પસી ખેતી નુકસાન જ થાય ખેતીમાં નુકસાન જ થયા કરે. આપડા બાજુ તમારા બાજુ ચોમાસામાં ભાતને એવું કરે કે ની?
અમારા બાજુ ચોમાસામાં તો ભાત જ હોય વધારે લોકો કરે અને કઠોળ ઉનાળામાં તો હમણાં તો અમારા બાજુ શકરિયાઓ બો રોપે અને એ લોકો બો એનાથી સકરિયાથી જ ઉનાળામાં સકરિયા જ વધારે કરે ચોમાસામાં તો ભાત નાગલી. કઠોળમાં તુવેર અડદ એવું કરીને ચોમાસામાં વધારે એજ વાવતા હોય છે.
હમણાં ના સમયમાં તો ખેડૂત મિત્ર એ એટલું મહેનત કરે ને તેમને પાક સારો નહી લાગે તેથી એમને પૈસા વધારે નહી મળે ને બધું એમનું બધું ગુજરાન ઘરને બધું ખેતીમાં જ ચાલે જો એમને સારી મહેનત કરીને પાક નહી મળે બધું નુકસાન થાય તો ખેડૂત સાના સાના પર જીવે ખેડૂતને લોન લેવા માટે મજબૂર કરે બધા લોકો આવી ખેડૂતને જીવન છે હમણાં ના સમયમાં તો સામાન્ય માણસ તો ગામડામાં જે તે ખેતી કરીને મજૂરી કરીને જીવન જીવે છે અને અમુક ખેડૂત મિત્રો નું જીવન સાધારણ નથી તો તમારા બાજુ ઉનાળામાં પાણીની સગવડ એવી મળે કે.
અમારામાં જો અમારા ઘરથી નજીકમાં તો નદી છે તો અમારા આસપાસના લોકો તો ખેતી ઉનાળામાં પણ કરે છે શાકભાજી પણ કરે છે તેઓ માર્કેટમાં લઈ જાય છે શાકભાજીને. અને ખૂબ મહેનત કરીને ખૂબ મહેનત કરીને એ લોકો શાકભાજી નેવું કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. અમુક તો આખો દિવસ ખેતરમાં જ હોય છે ઉનાળો હોય કે ચોમાસો ખુબ મહેનત કરે છે પોતાનો પાક સારો આવે એવી આશા રાખે છે.
હમણાં ના સમયમાં તો લોકો ખેતી કરીને એમના પરિવારને ભણાવે છોકરાઓને ભણાવે ખુબ પૈસા વધારે કરીને પૈસા જોઈ એના માટે ખેતી પર જ આત્મનિર્ભર રહે ખેડૂત મિત્ર જો પેલાના સમયમાં લોકો ખેતી કરીને જીવતા હતા પણ હમણાં સમયમાં ખેતી કરવું એ બહુ જ અઘરું છે કારણ કે એક તો લોકો પાસે જમીન નથી ને ખેતી કરવા માટે પાણીની સુવિધા નથી. ને પાક કયો નાખવો ને કયો નહી એના માટે વિચાર કર્યા જ કરે જો પાક માટે સારી એવી જમીન મળી જાય તો એમના પાસે એમાં નાખવા માટે પૈસા નથી. જો પૈસા મળી જાય તો એમને કામ કરવાનું મન નથી થતું તમારા બાજુ ખેડૂત મિત્રો કઈ જગ્યાએ એમનો પાક વેચવા જાય.
અમારા બાજુ તો ખેડૂતો પાક વેચવા માટે માર્કેટમાં હમણાં તો ઉનાળામાં શાકભાજી કરીને માર્કેટમાં જાય. પણ હમણાં અમુક વાતાવરણના લીધે ખેડૂતને ઘણું નુકસાન થાય છે. અને ખેડૂતો પછી આ ખેતી કરવામાં નિરાશ થઈ જાય છે. ખેતી કરવામાં બી એ લોકોને મજા નથી પડસે આટલી મહેનત કરીને પછી વાતાવરણના લીધે બધું નુકસાન થાય ને એના લીધે ખેડૂતો પછી નિરાશ થાય છે આટલી મહેનત કરે તો પણ ખેડૂતો નું જીવન આવું પછી આટલી મહેનત કરે ખેડૂતો.
અમારા બાજુ તો ચોમાસામાં પાકને બહુ જ નુકસાન થાય, જેમ કરીને વધારે કરીને વાવાઝોડું આવે, વરસાદના કારણે પાકમાં નુકસાની થયા જ કરે આ વર્ષે. મે ડાંગર કરેલું હતું, ભાત કરેલું હતું તેમાં બહુ જ નુકસાન થયેલું કારણ કે વરસાદ બી એટલો હતો ને બધું વાવાઝોડું બી એટલું હતું કે બધું ખેતરમાં તો બધું પડી જ ગયેલું, એટલે વધારે કરીને. ખેતી થયેલી જ નથી.